હલો
હલો હમ ગુડ આફ્ટરનૂન હા આવે છે આવે છે.
હા બરાબર. બોલો શું કરો છો?
બસ જો કઈ નહી. અબી ઓડે થોડી વાર પેલા ખાધું. હવે અતારે બેઠા છીએ શાંતિથી.
આટા મારો ખાધું છે તો.
ખાધું આટા માર લીઘા કારના આટા મારતા તા બાપા હવે થાગી ગયા આટા મારી મારી.
તો બરાબર. ખાધા પછી આંટા મારવા જરૂરી છે.
હા હા ના એતો હું રોજે મારું જ છું આટા. હું રોજ મેક્સિમમ આઠ થી દસ હજાર સ્ટેપ ચાલુ.
હું પણ હહ દસ હજાર તો મારા પૂરા કરું જ.
હમ એજ ને તઈ લીગી જે લગી પુરા ના કર એ લી ચેન નહીં પડતો ઓડા નું. હરખી ઊંઘ પણ નહી આવતી જે લગી પુરા ના કરું ને તા લગી.
હા એટલે હું આમ અ વિચારી રાખ ખું કે આજે દસ હજાર ચાલીસ, આજે આઠ હજાર ચાલીસ. કોઈક વાર વધારે થાકી ગઈ હોય તો એવું રાખું કે ચલ આજે અ ઓછામાં ઓછા
હા હા હા બરાબર પાંચ છ હજાર હહ હહ તો તમારી ઓલ ઓવર હેલ્થ કઈ રીતે રે કમ્પ્લીટ રહે છે કે પછી તબિયત
ના ના એકદમ કમ્પ્લીટ રે છે મારે.
બરાબર. જીમ કે એક્સરસાઇઝ કે યોગા કશું કરો તમે ઘેર?
હું યોગા કરું. જીમમાં તો કેવું છે કે ટાઈમ નથી મળતો જવાનો.
હા એ તો યાર અને જીમ વસ્તુ કેવી છે કે એ સડન ચાલુ જ રાખ ખવી પડે. બંધ ના કરે જે એક વખત બંધ થઈ ગયો એલગોરીધમ બગડી ગયો એટલે પતી ગયો.
હહ એટલે જ હું યોગા કરું છું.
હહ બરાબર. ના યોગા બરોબર વસ્તુ છે. યોગામાં વાંધો ના આવે. યોગામાં તમે કઈ રીતના યોગા? બધા યોગા આવડે?
હા બધા આવડે મને. મારે સ્ટેટ લેવલ પર ના સ્ટેટ હહ મેબી ના સ્ટેટ નતો સોરી. રાજ્ય લેવલ પર ના જિલ્લા સોરી સોરી સોરી. જિલ્લા લેવલ પર મારે પે પેલો નંબર આયો તો યોગામાં સ્કૂલમાં હતી ને ત્યાર.
હા હા બરાબર સારું કેહેવાય.
એટલે મને યોગા પહેલે થી ગમે પણ છે ને ફાવે પણ છે એટલે બધા જ યોગા કરું છું હું તો.
બરાબર સારું કેહેવાય યોગાથી બી બોડી હેલ્ધી રહી શકે છે. જરૂર નથી કે આપડે જીમ અજ કરીએ. યોગા છે પહિ નોર્મલી એક્સરસાઇઝ છે પુસઅપ પુલઅપ.
એ બધું તો આવડે જ એ બધું આવડે છે પણ હમણાં પ્રેક્ટિસ છૂટી ગઈ છે રોજ નથી કરતી એટલા.
હા અહ. તમે રોજને વીસ કે પચીસ પુષઅપ મારો ને તો તમારી બોડી કમ્પ્લીટ રહે.
હા. એ પણ એ બધું પ્રેક્ટિસ છૂટી ગઈ છે એટલે થતું નથી બહુ. યોગા થાય.
યોગા હ યોગા બહુ થઈ ગયો પણ આપડા.
પકોડી કરે.
બોડી માટે બોડી નોર્મલ રાખવા માટે બોડી કમ્પ્લીટ શું કેહેવાય. એ રાખવા માટે હા સ્વચ્છ મત રાખવા માટે એટલે યોગા બે થઈ ગયો. યોગા સેહી હોગા.
હા, યોગા થી કેવું શરીર નો આ કારર્પણ સરખો રહે. યોગા થી શ-શરીર સરખું રહેે. અને એક મિનિટ હો મારા સર ચાનશ
કઈ વાંધો નહી.
હા. અહ યોગા થી શરીર પણ સરખું રહે અને આપડું અંદરથી શરીર પણ સા ચોખ્ખું થાય આપડો. લોહી પણ શુદ્ધ થાય આપડું.
હા હા હા એ તો છે.
લોહી શુદ્ધ હોય તો આપડા શરીરમાં હા. કોઈ રોગ ના રહે.
હા, બરાબર.
તમે જીમ કરો કે એક્સરસાઇઝ યોગા શું કરો તમે?
વચ્ચે હવે તે જીમ જીમ એટલે અખાડો કરતો તો. પણ અહ પછી હા અખાડામાં બધા ઈક્વિપમેન્ટસ હતા. એ યુઝ કરતો તો.
સારું કેહેવાય ક ચાલુ રાખવું પડે એ બધું.
હમ્મ હા એટલે જ ને પછી હવે અખાડો તો એટલે વાંધો આવે એટલે તો પછી હવે શું કેહેવાય આવી રીતે અહ ઘરે એક્સરસાઇઝ ચાલુ છે પુશઅપ પુલઅપ છે. પછી રજીસ્ટ્રન બેન્ડ આવે છે.
હા.
એટલે હા એ રીતે. રોજના સો પુશઅપ સો પચાસ અપશ. અને બીજી બધી એક્સ્ટ્રા એક્ટિવિટીસ.
અહ તમે દોડવા જાવ છો?
હા, રનિંગમાં જઈએ એ રનિંગ બહું નહીં કર તા બે કિલો બે ત્રણ કિલોમીટર લગી રનિંગ કરીે બાકી તો નોર્મલી જે સ્ટપ્સ ને લીધ એમાં જ આવી જાય.
મારે ચાલુ કરવું છે દોડવા જવાનું માર ભઈ છે ને એક એ તો રો અહ ક પેલા છે ને એને એણે ચાલુ કર્યું ત્યારે પાંચ દ પાંચ સાત કિલોમીટર દોડતો તો અત્યારે એકવીસ કિલોમીટર એક વાર માં દોડે છે.
ઓહ ભઈ એકવીસ કિલોમીટર.
હા.
હા, હા. બરાબર સારું કેવાય એકવીસ કિલોમીટર એક વારમાં. મારે બે બે કિલોમીટર માં હાપી જવાએ.
એ કા આ નાસિક બાજુ રહે છે. એ અને એ બાજુ આમ રેવાનો રેવા કરણી રહેવાનું ને બધું ખાવા પીવાનું કેવું એકદમ આમ વ્યવસ્થિત
હા તે કેટલા કિલોમીટર દોડે છે હા સારું કેવાય. મોરાજ ભાઈબન છે મોર એક ભાઈબન છે. એ સારી રીતે દોડી રહેે છે એની હાઈટ નહીં ને પરંતુ દોડે છે.
કોણ.
છે મરે એક ભાઈ બંધ હારુ દોડી લેશે. રોજનું પાંચ કિલોમીટ રનીંગ કરે છે એ વો એ.
સારું કેવાય.
હા હા હા. એ બી જીમ કરે હમણાં જોડે જીમ કરે એ બધા એકગં હાથે બે મિનિટ હો ખાલી બે મિનિટ.
હા વાંધો નહીં.
તમારા આજુબાજુથી બહુ અવાજ આવતો હતો.
હલો.
હલો.
હલો હા એ થોડું આજુ બાજુ હ થોડું આજુબાજુ જે અવાજ આવતો હતો ને એના લીધે જ શું પેલું આમ પેલું કોલેજ જઈએ ને એટલે કમ્પ્લીટ વાતાવરણ ના મળે હરખું.
હ પણ અટકવાનું નહી આવી રીતે કો કોઈ પણ ફોન ચાલતો હોય ને આવી રીતે અટકવાનું નહી.
અચ્છા એવું છે હા હા હા. એકદમ આવી રીતે બહુ જ બધા નો પોલ્યુશન આવી ગયો તો.
હા થોડું ઘણું વિચારતા હોય ત્યારે અટકે તો ચાલે પણ આ આજુબાજુ આ એ જે ફોન પર વાત કરતા હોય અને સામે વાળું જે સાંભળત હોય એ પણ ના બોલે ને પેલું બોલવા વાળું પણ ના બોલે તો એ ના ગણાય.
અચ્છા ઓકે એવું છે હા હા. અચ્છા હા તો એટલે હું મારો ભાઈબંધ આમ બધા ને જોડે જ આવી જ રીતે પ્રેક્ટિસ કરે છે. રનિંગ ની છે પછી આવી રીતે સપની પુલઅપની છે.
બરાબ બર.
એ રીતે
સારું કેહેવાય કરવું જ જોઈએ.
હા હા.
બોલો બીજું શું ચાલે છે કોલેજમાં.
બસ બીજું તો જલસો ચાલે છે.
તમ અમ અમારે તો હવે કોલેજમાં રમત ગમત નો પીરિયડ હા હતી. કરી દીધો વિષય કમ્પલસરી હ હ.
સારું કેવાય સ્પોર્ટસ તો હોવું જ જોઈએ લાઈફમાં.
હા હોવું જ જોઈએ એટલે તો ફરજિયાત કરી દીધું અમારા કો કોલેજમાં.
તને કહ્યું સ્પોર્ટ્સ ગમે.
મને આમ તો જોઈએ ને તો આમ બધા સ્પર્ટમાં સારી છું. મને બેટ આ ફૂલ ફૂલ રેકેટ વધારે ગમે છે પછી દો રનિંગમાં દોડવામાં પણ સારું એવું એ છે.
બરાબર હા.
તમારા વધારે સેમાં એ છે.
બાસ્કેટબોલ છે, અને પછી વોલીબોલ રમતો તો હું બાસ્કેટબોલ રમતો તો વોલીબોલમાં તો ખાસ ટ્રેનિંગ કરી જ મેં અને પ બેડમિન્ટન
હ.
હમ બેડમિન્ટન બો પરે ક્ટિસ કરી વરસ લાગી પ્રેક્ટિસ કરી છે, ની
ઓહો
હ એટલે
બ સારું કેવાય
હા એ પેલું કેવું જો બાય ચાન્સ આપડે એક્સરસાઝ ને એમાં ટાઈમના મલી રે તો આ બધું કરે તો બી બોડી હેલ્ધી રહી શકે એમ
સાચી વાત છે.
હમ એકકો લેવર બોડી હેલ્દી રાખવી જરૂરી છે. પછી અત્યારે બોડીને કેર ના રાખયે ને તો પછી સમય જાય ને આપડે ઉમર થાય ને તો બોડી આપડી કેર ના રાખે પછી
હા એટલે જ અત્યારથી ધ્યાન રાખીએ ને તો આગળ જઈને આપણને વાંધો ના આવે
હમ. એક એજમાં પછી કોઈ સાથ ના આપે આપડો ના ઘયડા થઈ જઈએ કે પછી થોડો ટેકો લેવો પડે એમ કરતા ભાઈ અત્યારે થોડુંક સહન કરી લે સ્ટ્રગલ કરીને હ એજ ને થોડું ખાવા પીવામા ધ્યાન રાખીને બધું ધ્યાન રાખીને બોડીને કેર લઈએ બઉ થય ગયુ આપડે
હ એટલે જ અત્યારથી ધ્યાન રાખેએ તો વધારે સારું રહે ખાવા પીવામાં પછી દોડવા ચાલવામાં
હા.
અત્યારથી આપડે કસરત કરતા હોઈએ તો આગળ જઈને આપણને ઢીચણનો દુખાવો ના
હા સાચી વાત છે, આજકાલ ટીચર નો હ મારી મમ્મી નુ જ એક્ઝામ્પલ છે, હું મમ્મી ને ત્યારે શું કેવાય એટલું ખરાબ બેક એન્જરી આઈ છે, ને
અ હ કમ
ઓપરેશન કરાયેલા છે, હ ના એને ઓપરેશન કરેલું કમરલું સ્પાઈનનું ઓપરેશન કરાયેલું
અ હ કરોડ રજ્જુનું ઓ
કરોડ રજોનું હા કરોડ રજોનું ઓપરેશન કરાયેલું છે. એને બે વર્ષ જેવું થયું પણ હજી દુખાવો તો એને રે છે, જ
હા. એવું છે, ત એટલે હ એમનાથી નીચે બેસાય કે નથી બેસાતું આમ
અ ના પેલા ના પાડી હતી એમને બેસવાનું પણ અવે બેસી શકાય છે. થોડુંક ઘણી બેસી શકે પણ પાંચ મિનિટથી વધુ પલાઠી વાળી ને રાખે ને તો એને ફરી પાછો દુખાવો ચાલુ થઈ જાય
ઓ એટલે વધારે વધારે એ થાય કે ના
હ હમ નીચેના બેસાય એનથી બો અને ભાર ઉચેકવાની ના પાડી દીધી લાઈફ ટાઈમ માટે હ એટલે એમાં મમ્મી શું કેહેવાય અ મા જે પેલું બીઝિંગ હતું ને તો ત્યાં આગાડી પાણી ભરતી તી ને તો પાણી નો નડ છે, ને અંદર ની સાઈડ હતો તે ગ નમીને પાણી પડતી તી અને મમ્મી ને થોડી હાઈટ ઓછી હતી તો એને લીધે કમરમાં પ્રોબ્લેમ આઈ ગેલી એ લીધે ઓપરેશન કરવા
હા.
હ હવે તો સારું છે ને પણ પેલા
ના હવે તો હવે તો ઘણું સારું છે પહેલા કરતા. એ પાઈ મમ્મી નું હાર્ટ ન ઓપરેશન કરાયેલું છે ટેન્શન લે ને લેડીસ યાર ટેન્શન ટેન્શન બહું છે લાઈફમાં એટલે
ત્યારે મારે બીજો કોલ આવે છે એટલે હું પછી કરું.
ઓકે ઓકે કઈ વાંધો નહિ હા ઓકે ઓકે બાય.